હા રા મેડમ
હમ હા આવે છે.
હા તો આજે આપડે કોઈ ફેસ્ટિવલ યા કોઈ યા તો આપણે ટાઈમ મેનેજમેન્ટ ની જો વાત કરીએ
હા તમમે ક ક આજે વાત કરી આપે
એ તોબ તોબ કરની હોય.
આપડે જે ફેસ્ટિવલ ગમે તે ફેસ્ટિવલ રહીએ
હા તો કો તમે
હા આપણેે આજે હોળી ઉપર વાત કરીએ હોળી વાળ
હા તો બોલો તમે
હા હવે તમે જોવો હોળી ને તો બધા નાના છોકરાને તો ફેવરેટ હશે મોસ્ટ ઓફ
હમ
કેમ કે હોળી હોય એ ન એ મતલબ મતલબ ધૂળેટી ના દિવસે બહું પેલામ મસ્તી કરતા હોય
હમ
એટલે હોળીનું મહત્વ એના પાછળ સ્ટોરી પણ છે આખી કે હોળી મળવાનું શું કારણ છે.
હોલી એ ભારતના સૌથી પોપ્યુલર અને કલરફુલ ફેસ્ટિવલમાંથી એક છે અને આ ફે ફેસ્ટિવલ દર વર્ષે માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે આ ફેસ્ટિવલ અને હોળી ન ફેસ્ટિવલ હ ને કલર્સ પણ ફેસ્ટિવલ ઓફ કલર્સ બી કહેવામાં આવે છે એમ અને આ તહેવાર ખુશી પ્રેમ એકતા અને નવી શરૂઆત નું બી પ્રતિક છે મને આ હોળી દિવસ તો અ બહુ બધા લોકો સારું એવું નેક કામ કરતા હોય છે. અને હોલી ના એક દિવસ પહેલા હોલિકા દહન ભી કરવામાં આવે છે અને આ દિવસે બધા લોકો તો લાકડા ભેગા કરીને અગ્નનિ પ્રગટાતા હોય છેને
હમ હોલીમાં એયું બધા લાકડાનું પેલું કરીને કરતા હોય એ
હા અને સારી પરંપરા છે ને સારી શક્તિ ને અને ખરાબ શ તેની પર જીતનું અ શક્તિ પર જીતનું પ્રતિક છે એ
હોલિકા દહન ને મસ્ત પૂણની સ્ટોરી છે એ પણ બહુ આમ જાણવા જેવી રસ કેવાય છે.
હા આ સાથે પેલા હોલિકા ની કહાની પણ જોડેલી છે જે ના સત્ય અને ભક્તિ નું મહત્વ સમજાવે છે.
હા એટલે પેલું હોલિકા અને એમની એમ વાત છે
હા અને હોળી ના દિવસે લોકો ગુજીયા પૂરણપોલી દહી વડા ઠંડાઈ અને બીજા ઘણા ટ્રેડિશનલ ફૂડસ બનાવવામાં આવે છે અને એ લોકો બહુ જ એન્જોય કલર્સ કરે છે કલર્સ થી રમે છેને અમુક લોકો ફાસ્ટ ભી કરતા હોય છે.
હા અને ફાસ્ટ એ તમે જઈ સ્કૂલ માં ક્યાં મ ભણી ને તમારે મનાવમાં આવ બધા બાળકો તમે એટલા ખુશ હોય ને દિવસ હોળી નો તહેવાર માનાવાનો હોય ને એટલે સ્પેશિયલ હોળી મનાવા સ્કૂલ માં જતા હોય ને એમ રંગે રંગાઈને આવે
હમ અને હોલિકા ના જે પ્રહલાદ ની ને હોલિકાની જે સ્ટોરી છે એ બી બહુ આમ ઇમ્પોર્ટન્ટ છે હોલી
હમ એ સ્ટોરીના ઉપરથી જ્યારે હોલિકા દહન કરવામાં આવે છે.
હા અને એના બીજા દિવસ લોકો રંગ ગુલાલ અને પાણી સાથે તો હોળી ભી રમતા હોય છે.
હમ એટલે બધા મસ્તી જ કરતા હોય મતલબ પાણીની બધી
હા લોકો એકબીજાને રંગ લગાવે છે ડાન્સ કરે છે મ્યુઝિક એન્જોય કરે છે અને સ્વીટ શેર કરે છે.
હમ એમ ખુશી ખુશી આ હોળી નો તહેવાર મનાવે છે. ઘરે જઈ જઈ ને બધા કલર લગાવા જાય.
હ અને હોળી છે ને આપડે ભેદભાવ ભૂલાય ને પ્રેમ અને. અ ફ્રેન્ડલી રીતે રહેવા માટેનો સંદેશ ભી આપતી હોય છે.
હમ અને બધા મર મબ તમે તને ખબર જ હશે કે. કે બધા ગોળ ફરતા હોલિકા દહન ને એનામાં એના. નારિયળ બધા ઘુમ. તા હોય.
હમ અને આ દિવસ લોકો જૂના મતભેદ ભૂલીને એકબીજાના ગળે. મળતા હોય છે હેપ્પી હોલી વિશ ભી કરતા હોય છે.
હમ એટલે મતલબ એક સારો તહેવાર છે હોળી નો. યાદગાર પણ કેવાય બધાને મારે યાદગાર તવા પણ બની જાય છે એ.
હા આજના ટાઈમમાં જોવા જઈએ તો ઈકો ફ્રેન્ડલી ફેસ્ટિવલમાં જ એક માત્ર આ છે.
હા હોળી નો તહેવાર ખાસ છે ફ્રેન્ડસ માટે પણ.
ઇકો ફ્રેન્ડલી.
હમ્મ.
કેમિકલ કલર્સ ની જગ્યાએ નેચરલ કલર્સ નો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી લોકોમાં કલર્સ ના જામી જાય મોઢા ઉપર.
હા અને અમુક જગ્યા એ મતલબ એવું કરતા હોય છે કે. પાક્કા રંગ લગાવી દે અને પછી જતા પણ ના હોય.
હા અને એ દિવસથી પાણી નો બગાડ ના કરવો જોઈએ અને પ્રાણીઓને. રંગ ના લગાવ જોઈએ.
મતલબ પાણીનો બગાડ બધા બધા પૂરતું જ કરી દે છે એમ હોળી હોળી રમીન રમીન એમ. એટલો બધો વેસ્ટ થઈ જશે એમ પાણી ન કે એટલ કદી થયો ના એટલો બધો વેસ્ટ કરી દે લોકો.
હા આમ હોળી પવિત્ર મત પવિત્ર તો છે જ પણ સાથે સાથે. ખૂબ ફ્રેન્ડલી બી છે. પણ એની સાથે ધૂળેટીમાં આપે લોકો જે રમતા હોય છે. તો એનામાં પર્યાવરણનું ભી ધ્યાન રાખવું જોઈએ.
મેમ જોયા વગર. રંગ નાખી દે ગમે ત્યાં ગંદી ગંદી વસ્તુથી બધા હોળી પર રમતા તમને ખબર હ.
હા અમુક લોકો કિચડમાંને એમાં રમતા હોય છે.
હમ અને નાના બાળકો બધા મતલબ. બલૂન્સ હોય એના પાણી ભરી ભરીને એકબીજા ઉપર ફેંકે પિચકારીથી રમે.
અને હોલી ઇન્ડિયામાં અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ ટાઈપથી રમતા હોય છે લોકો.
હા અમને તમને ખબર છે ગુજરાતી વાહા તો હોળી હોય એટલે ગરબા તો હોય જ.
હા ગુજરાતી અંદર ગમે ત્યાં જો ઉત્તરાયણ હોય દિવાળી હોય ગમે તેજ ફે. એવાય કેમ ના ગરબા તો રમે છે લોકો.
હમ ગરબા અને કઈ મતલબ ખાવાનું એવું ફૂડ એના વગર તો આપડે મતલબ. હોળ તો હોય જ ના. હા.
કૂલો ની હોલી રમાતી હોય છે.
અને પંજાબ બાજુ પણ આ બધા ઢોલ વગાડીને હોળી મનાવે. કંઈક ખંડાઈ કે બધું પીવે છે એમ.
હા.
અને બધા અલગ અલગ છે મલબ મલ ઉજવતા હોળી પણ બધા ઉજવતા હોય હોળી તો
હા હોડી માં કેટલી જગ્યાએ મોટા કલ્ચરલ પ્રોગ્રામ્સ ઓર્ગેનાઈઝ કરવામાં આવે છે ને અને આ ફેસ્ટિવલ ભારતની વિવિધતા અને સંસ્કૃતિને દર્શાવે છે
હમ આપણેે સંસ્કૃતિ પ્રમાણે બધા બધ તહેવાર આપ મનાવી જ છીએ આપડે એવું નથી રાખતા કે આ તહેવાર આમનું છેમ આપડે મનાવી છેી
હમ
હમ
અને તો તહેવાર આ ફેસ્ટિવલ દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા ના દિવસ ઉજવવામાં આવતો હોય છે જે સામાન્ય રીતે સામાન્ય રીતે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આવતો હોય
હમ અને કેસુડા ના ફૂલ મરા મોસ્ટ ઓફલી બાજુ ઉગતા હોય એટલે બા એનાથી પણ રમતા હોય હોળી રાજસ્થાન બાજુ વધારે હોય એવું બધું
હા અને હોલી માં રંગ રમવાનો ફેસ્ટિવલ નથી પણ બહ એન્જોય કરવાનું
તો હા જાત જાતે મીઠાઈઓ ખાય બધા બનાવે મીઠાઈઓ ખાય એટલે ખુશીઓ બાટે ખુશન તહેય છે
હા એ બી ધ્યાન રાખે હું જોઈ જયારે તમે કલર્સ થી રમતા હોય ધૂળેટી તો કોઈની સ્કીનને નુકસાન ના થ હોતી
હમ અને તમે જોઈ કે સોસાયટી કે હોય તો એમાં પ્રોપર ર કલર રાખવામાં જ આવે
હમ તો હોલી ની પાછી તો એક બહ મોટી એવી સ્ટોરી બી છે
હા મસ્ત છે સ્ટોરી મૂતિ
હા તો રાજા હિરાણ કશ્યપ હતો એ પોતાને ભગવાન માનતા હતા પણ તેમના દીકરા પ્રહલાદ ભગવાન વિષ્ણ મોટા ભક્ત હતા અને હિરણ કશ્ય પ્રહલાદને ઘણી વાર મારવાનો પ્રયત્ન કર્યો પણ એ એનાથી મળર્યો નતો
હા એ તો મેં પણી સાંભળેલી છે કે માર હતો પણ પછી એમ તેમની બ બેન હોલિકાને બોલાવીને કીધું કે્યાને મારા માટે
હા પછી હોલિકા અ એ લાકડાનુંું તો ગોર ગને એના ઉપર બેસીતી હતીી અને પછી સળગ આવ્યું તું એ પહેલા જ નહી ભક્ તે હોલિકા ને દહન કરી નાખી એમ
હમ એટલે એ ચુંદડી એના જે બેઠી હતી એ ચુંદડી પહેલા જ ઉપર જતી ર અને હોલિકા દહન થઈ ગયે પણ એ ઉપરથી
અને બધું પતી ગયું પછી હોલ પહેહલાદ બચી ગયો તો હોલિકાની રાત થઈ ગઈ
હમ હા એટલે આ ઉપરથી આપડે શીખવા મળે કે અભિમાન કરવું નહીિ આપડે
હમ
અભિમાન હા એટલે એમને હોલિકા જે હતા એમને અભિમાન પણ હતું એમનું
હા આ આપડું બતાવે જે કે અંતે હંમેશા સત્ય અને સારા એની જીત થાય છે એમ
હા તમને કઈ ખબર હો તો બોલો એ મતલબ ગમે તે હોલિકા વાળા
ના ના આટલુ બઉ થઇ ગયું
કચ્છમાં પણ બધા લોકો મતલબ સારી રીતે હોળી મનાવતા હોય
હ એ તો બધા સ્ટેટમાં મનાવતા જ હોય છે એવું નઈ કે કચ્છમાં જ મનાવે
રાજસ્થાન હોય એટલે રાજસ્થાનની હોળી બધી અલગ અલગ હોળી હોય ને એ અલગ અલગ રીત તે મનાવતા હોય એટલે બધાની આમ જાણવાની ઈચ્છા થાય કે મબ કેવી રીતે બનાવતા મતલબ બનાવતા હોય